હલો મને સંભળાય છે અવાજ આવે છે આવે છે. અવાજ આવે છે હમમ બસ મજામાં શું કેવો તમારું શું ચાલે?
બસ ચાલતું છે ભાઈ ટાઈમ જ નહી મળે. ટાઈમ ક્યાં જતો રહે છે ને કઈ ખબર જ નથી પડતી. આખો દિવસ પણ મને એમ છે કે ઓછો પડે છે અને તો પણ આપણેે ધારેલા કામ તો બધા મારા રય જ જતા છે એટલે મને એવું લાગે છે કે સમય નું એક મેનેજમેન્ટ કરવું તે આપણા જીવન માટે ખુબ જ મહત્વનું થઈ ગયું છે કારણ કે હવે છેને સમય એક એવો આપડો સ્ત્રોત છે કે જે એક વાર પસાર થઈ જાય તે પછી પાછો ક્યારેક મળતો નથી. તમારું શું કેવું છે?
એકદમ સાચી વાત છે. સમય જે તમારો વીતી જાય છે ને એ પાછો આવવાનો નથી એટલે તમારે સમયસર તમારું મેનેજમેન્ટ હોવું છે ને એ બી જ જરૂરી છે સમયસર જો તમારી કઈ વસ્તુ ને તો એ તમને બો જ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે તો એ સમયસર એ વસ્તુ થવું જ જોઈએ તો મેં મારી જ વાત કરું ને તો મેં તને કેહું કે અમને તો આટલો બધો સમય પેક થઈ ગયો છે ને મારો ઇવન મારો સન્ડે બી હોય છે ને એ સન્ડે બી મેં પોતાના સારું ટાઈમ નથી કાઢી શકતી કે મેં પોતે બેસીને કઈ મોબાઈલ જોવું, કે મેં બેસીને જરીકવાર પિક્ચર જોવું કે એના માટે બી મેં ટાઈમ નથી કાઢી શકતી. આખું પેક છે સવારે ઉઠવાનું એના પછી શાકભાજી લેવા જવાનું રસોઈ બનાવવાની આખા અઠવાડિયાની શાકભાજી મે લાવીને મૂકી દેવું તો મારુ આખું અઠવાડિયું કેવું સ્મૂથલી ચાલે ની લાવું તો પછી મારું પૈસા નું બી મેનેજ મેનેજમેન્ટ કરવું પડે એના માટે બી મારે કરવું પડે ખર અમારી અમારે કેવું કે અમારી સામે છે શાકભાજી મળે છે પણ એ શાકભાજી વાળું પાંચ રૂપિયા શાકભાજી પાછળ વધારે લે તો એ બી જોવાનું કે નહી તો એ બધું મેનેજ એના પછી એના પછી રસોઈ બનાવવાની એના પછી છોકરા છોકરીને ભણાવવાનું એના પછી બધું વ્યવસ્થિત બધું મૂકવાનું બધું સાફ સફાઈ કરવાની એ બધુંમાં જ સમય મારો ક્યાં વેતી જાય છે ને કે મને ખબર જ નથી પડતી ઈવન વર્કિંગ ડેઝમાં બી આવ્યા પછી બધું મેનેજ કરવાનું, બધું ઘરનું મેનેજ કરવાનું, અ સાસુ, સસરાને જોવાના, હસબન્ડને જોવાના એમનું ટિફિનનું જોવાનું ને પોતાનું હ હ કપડા પ્રેસ કરવાના તો એમાં સમય ક્યાં વીતી જાય છે ને એ મને કઈ ખબર જ નથી પડતી તો એમાંથી તમારે ટાઈમ તમારા માટે બી કાઢવું જોઈએ શું કેવું છે તમારે?
ના સાચી વાત છે. હવે છે ને સમય નું જો આપડે બરાબર આયોજન ન કરીએ ને તો આપડે છે ને થોડું સ્ટ્રેસ આવી જાય મને તો આવી જાય કે મારું જો કામ રહી જાય ને તો મને એમ થાય કે અરે બાપ રે મારું કામ રેય ગયું હવે શું થશે એટલે મારુ એવું માનવું છે કે હું છે ને આમ આમ તો જો કે રોજનું ટાઈમટેબલ બનાવવું જ કે ભાઈ મને આ પ્રમાણે આ રીતે બધું કામ કરવાનું છે હું પૂરતા પ્રયત્ન કરું પણ મારું પણ ઘણી વાર કામ તો રય જ જાય છે. હું એમ થાય છે કે ચોવીસ કલાક બી દિવસના ઓછા પયડા આ વખતે અને પછી છે ને ને થાકીને આપણને થોડો આરામ બી જોઈએ આપણે આખું કામ કામ કામ કરીને છેલ્લે થાકી થાકી બી જાય આપણને બી એક જ રવિવાર મળે મળે એટલે આપણને એમ થાય કે થોડુંક ટાઈમ આપણે માઈન્ડ ફ્રેશ બી કરવા જોઈએ કે ચાલ ભઈ કંઈક પિક્ચર જોઈ લીધું કે કંઈક સારું કંઈક જોઈ લીધું જેનાથી આપણું માઈન્ડ ફ્રેશ થાય ની તો તો કામ કામ તો આખી જિંદગી રહેવાનું જ છે બરાબર છે એટલે એક આ છે ને કે ટાઈમ ટેબલ બનાવવું એક બો સારો ઉપાય છે કારણ કે ટાઈમટેબલ ને કામમાં એક જાતનું ડિસિપ્લિન આવે, અને તમારો સમય ન છે ને બગાડ પણ ઓછો થાય, અને પહેલા તો છે ને મહત્વનું કામ આપણે હંમેશા એ જોવાનું કે પહેલા આપણે મહત્વનું કામ પૂરું કરવાનું જે ઇમ્પોર્ટન્ટ હોય ને તે પહેલા કરવાનું. પછી જે બી આપ આપણા બીજા બધા જે ઓછા મહત્વના કામ હોય ને તે આપણે કરવાના જે સાદા કામ છે જે નોર્મલ કામ છે તે, એટલે હું મારો ટાઈમટેબલ એવી જ રીતે બનાવું કે પહેલા હું બધા મારા ઇમ્પોર્ટન્ટ કામ લખી દઉં, કે મારે આટલા સમયના અંદર પ કરવાના છે કોશિશ તો હું કરું કે આટલા પૂરા થાય પણ ઘણી વાર રહી બી જાય એવું નથી, અને બીજું છે કે હવે તને હું સાચી વાત કહું ને તો જો તારી સાથે બી થતું હશે ને મારી સાથે બી થતું હશે કે આપણે છે ને થોડોક ટાઈમ સોશિયલ મીડિયા પર વધારે નીકળી જાય, કે એક વાર જો હાથમાં મોબાઈલ લીધો ને પછી જે રીલ સ્ક્રોલ કરવાનું ચાલુ ગ્યું હોય એટલે એક કલાક તો ક્યાં નીકળી ગયો આપને ખબર જ નહી પડે. તો તેના લીધે કરીને છે ને પછી આખું ટાઈમટેબલ ખોળવાય જાય. એ મારો તો આ એક પ્રોબ્લેમ બહુ મોટો થઇ ગયો છે.
સાચી વાત છે તારી એકદમ જ સાચી વાત છે આપણે જોઈ શકી છે કે, આપણે આ જીવન શૈલી જે છે, તે આટલી બધી પેક થઈ ગયેલી છે કે બધો આ ટાઈમ સર થવું એ બ જો એ નહી થાય તો પછી આપણે ટેન્શનમાં આવી જાય, જો આપણે ટેન્શન તો આપણે શરીરને નુકસાન કરે, તો તારે તો શું કરવું જોઈએ મે તો એક જ ક તારે આ તારી લાઈફમાં છે, ને ધારો કે આ ઓપ્શન્સ છે, તો એનો આ ધારો કે ધારો કે ટાઈમ સર નહી થયું તો એનું ઓપ્શન બી તારે રેડી રાખવું જ જોઈએ, આવું મારું માનવું છે કે જો આ નહી થયું તો આ તું શું કરશે, ધારો કે આ તું ધારેલું ટ આટલું થઈ જું જોઈએ આ નહી થયું તો ત સેકન્ડ ઓપ્શન બી રેડી રાખવું જોઈએ, ને આ બધી મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ તો બ જ જરૂરી છે, એ એકદમ શીખવા જેવી વસ્તુ છે, કેર ટાઈમસ વસ્તુ થશે તો એ તમને પછી એ વર્કલોડ વધી જાય છે તું ઇવન સ્કૂલમાં બી જોઈ શકે, છે ને જે હમણા ન્યૂ આવે છે ને ન્યૂ ટીચર્સ જે આવતા હોય ને એ લોકોને ટાઈમ સર મેનેજ કરવું બહુ અઘરું થાય છે. જેમ કે આપણે એક્સપિરિયન્સ છે તો આપણાને કેવું કે એ ફટાફટ ફાવી જાય છે કેમ આપણાને ખબર છે, આપણે કઈ વસ્તુ ક્યારે કરવાનું છે, ને કેટલા ટાઈમમાં કરવાનું છે ને કેટલા વાગે કરવાનું છે ને કેટલા ટાઈમમાં એ પતાવાનું છે. એ બધું આપને ખબર છે, તો આપણે એ મેનેજ કરીને આપણું જે કામ છે એ સમય સ કરે છે, એના લીધે આપણું જે ટાઈમ બી બચે છે, ને તું બીજાની વાત કરે ને તો એ લોકો જે ન્યૂ ન્યૂ આવેલા હોય ને. એ લોકોને ખબર જ નથી પડતી શું કામ કરવાનું ને શું કરવાનું, તો એ લોકોને બહુ બહુ વાર લાગે છે, ને અમુક તો છે ને એજ ફેક્ટર બી મેટર કરે, કે આપણે યંગમાં યંગ એજમાં છું, તો આપણું કેવું કે ટાઈમ આપણને, ખબર છે ને આપણે સ્માર્ટલી ને ફાસ્ટલી કામ કરે તો તમારું ટાઈમ સારી રીતે મેનેજ થઈ જાય છે, ને આપણે કામ બી સારી રીતે થઈ જાય છે, શું કવો એજ ફેક્ટર બી મેટર કરે એની. એમાં ટાઈમ મેનેજમેન્ટમાં શું કેવો તમારું.
ના, ના, સાચી વાત છે, અને થોડુંક એક્સપિરિયન્સ પણ મેટર કરે હવે આજકાલનું જનરેશન છે ને તે લોકો લોકોનું કેવું છે કે એ લોકો છે ને આ ટાઈમ મેનેજમેન્ટ નુ બહુ વિચારતા નથી થોડુંક લેઝી જનરેન મને એવું લાગે છે કે, આપણા સમયમાં આપણે આપણા આપણે જે રીતે મોટા થયા છે ને તેમાં આપણા પેરેન્ટ્સનો બહુ મોટો રોલ છે કે એમણે છે ને બધી વસ્તુમાં આપણને ડિસિપ્લિન બહુ શીખવાયડ્યું એટલે આપણને એક આદત પડી ગઈ છે કે ભાઈ આ ટાઈમ પર ઉઠી જ જવાનું આટલા ટાઈમ પર આ વસ્તુ કરી જ લેવાની નહાવા ધોવામાં બહુ ટાઈમ વેસ્ટ નહી કરવાનો ફટાફટ કરવું જોઈએ એ બધું કામ પછી જમતી વખતે પણ તમારે ફટાફટ આ બધા કામ પટાવવાના જે ઇમ્પોર્ટન્ટ કામ છે, તેના ઉપર વધારે ધ્યાન આપવાનું અને હવે આજકાલની જનરેશન એવી છે ને કે જે હવે બિનજ મતલબ હવે જે કામ દસ મિનિટમાં થાય તેમાં કલાકો કાઢી નાખે હવે તું એમ જોવા જઈ ને તો હું પોતે મારા છોકરાનો દાખલો આપું ને હવે મને નાતા દસ મિનિટ લાગે એને નાતા અડધો કલાક લાગે ખબર નહીં હું કરે બાથરૂમમાં એટલે હું એને કાયમ જ કહું કે આટલું બધું ટાઈમ નવામાં નહીં વેસ્ટ કરાય તમારાથી, હવે વેસ્ટેજ ખાલી ટાઈમનું નથી એની સાથે પાણીનો બી વેસ્ટેજ છે બીજું બધો બી વેસ્ટેજ થાય તમારો એટલે જે વસ્તુ પાંચ મિનિટમાં થતી હોય તેનો તમે પંદર વીસ મિનિટ, તમે એમાં કાઢી નાખો તે વસ્તુ રોંગ છે, એટલે હવે એમાં શું છે કે હવે એ લોકો તો હજુ એ લોકો પર જિમ્મેદારી નથી આવેલી એટલે એ લોકો આવું બધું કરે એ લોકોનું ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય આપણા પર જિમ્મેદારી આવી ગઈ છે, આપણા ખું ઘર સાચું ચવાનું આપડ બારનું કામ કરીએ એટલે આપણે તો જ છે ને ટાઈમ મેનેજમેન્ટ આપણા લાઈઇફમાં તો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે પણ એટલે જ આપણને સ્ટ્રેસ બી થાય મને એવું લાગે છે કારણ કે આપડે વિચારેલા હોય બધા કામ આખા દિવસ ના અંદર ને આપડે છે ને ઓવરલોડેડ કરીએ આપણા પોતાના સેલ્ફને આપણને ખબર છે કે આખા દિવસમાં આપણાથી આટલા કામ થવાના છે તો બી આપણે બે ત્રણ કામ એકસ્ટ્રા લઈને ચાલીએ કે ની આ હજુ બી આપણા પાસે ટાઈમ હશે ને તો આપણે આ કરી નાખશું ઘણીવાર આપણે શાકભાજી લઈ આવીએ બધું વિચાર કરીને કે ચાલ આપણે એમ છે કે આજે ને આજે જ આપણે સમારીને પણ મૂકી જ દઈએ પણ ઘણી વાર છે ને એ થાય નહી આપણાથી કારણ કે આપણે થાકી ગયા હોય તો પછી આપણને એનો સ્ટ્રેસ થઈ જાય કે અરે યાર એ મારું બા બાકી છે બાકીને બેક ઓફ ધ માઈન્ડ આપડું ચાલ્યા જ કરે. કયારે મારું પેલું શાકભાજી સાફ કરવાનું બાકી છે હવે બે દિવસ પછી હું કેમ કરા કેમ કરા કેમ કરા એમ કરી.
સાચી વાત છે એકદમ સાચી વાત છે તારી. આ ટાઈમ મેનેજ મેન્ટ તો હોવું જ જરૂરી જ છે ને વિધાઉટ ટાઈમ મેનેજમેન્ટ આપણે લાઈફ આપણી કમ્પ્લીટ ની થશે જો તમારું એ પછી ટાઈમ મેનેજમેન્ટ હોય કે મે મની મેનેજમેન્ટ કે એનીથીંગ એમ તમે તમારી લા લાઈફમાં ટાઈમ મેનેજમેન્ટથી માંડીને આપણે કરવું જ જોઈએ જો એ સમયસર આપણી વસ્તુ થશે તો જ તમે કઈક લાઈફમાં કરી કરી કરશો નહી તો વિદાઉટ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ નોટ પોસિબલ શું કેવો તમારું.
કઈ નહી ચાલ આજે આપણે બોહ સરસ વાત કરી ટાઈમ મેનેજમેન્ટ પર હવે આપણેે બી મેનેજ કરવાનું કોશિશ કરશું. ચાલ બીજી કોઈ વખત આપડે ચર્ચા ચર્ચા કરશું આવજે.
આવજે બાય.